હેલો.
હલો.
જે મારો
હા, સંભળાય છે. ભઈ
કેમ છો મજામાં
એકદમ એકદમ મજામાં. તમે કેવુ મજામાં?
બસ મજામાં. તમે તો આજકાલ મને યાદ જ નથી કરતા, એટલે મને લાગ્યું કે કરવા દો સા સામેથી કોલ
એકદમ અતારે થોડા વીસી દિવસ ચાલે છે. અમારે કેવું શું ચાલે?
બસ મને પણ શાંતિ ચાલે પણ દોસ્તારને તમને છે ને યાદ કરી લેવા જોઈએ વરસ તો વર્ષમાં એક વાર તો તમે સામેથી કોલ કરી જ શકો છો ને યાર.
બિલકુલ, બિલકુલ ખરીદ શકે છે. પણ તમે થોડું ફાસ્ટ બોલ છો. તમારો ધીરો નઈ અવાજ આવે?
બસ તો ચલો ને આટલા દિવસ પછી મેં તમને કોલ કર્યો તો, આપડે ખુબ આમ સુંદર વિષય પર વાત કરીએ કે અમેરિકામાં રેહતા વ્યક્તિનો ખોરાક વિશે વધારે જાણીએ, તેથી છે ન આપણને માહિતી પણ મલે. બરાબર ને.
હા હા એતો એકદમ વિષય મને બહ રાસપ્રદ લાગે છે અને બવ ખૂબ ઉપયોગી થયો, પાંગડામાં
બિલકુલ. અમેરિકાનો મોટો દેશ છે, અને ત્યાં ઘણા જુદ જુદા જુદા પ્રદેશ પણ આવેલા છે.
બિલકુલ અને ત્યાં તમે જોઓ કે એટલે ત્યાંના ખોરાક પણ ની વિવિધતા આપણેે જોવા મળે છે ધ્યાન ઉપર આપ
બિલકુલ અને ત્યાંના તો સવારે છે ને, ઘણા લોકો છે ને હળવો કે હલકો નાસ્તો જ કરતા હોય છે હો.
એકદમ અને ત્યાં જોવો કે નસ્તામાં ભીડ માકણ, દૂધ અથવા ફેર લેવામાં ત્યાં નાસ્તામાં આવે છે.
અને કેટલાક લોકો તો છે ને ત્યાં ઓટ્સ પણ ખાતા હોય છે. અને શું તમને મારો અવાજ આવે છે કે ધીમો આવે છે થોડું જણાવશો મને
ના, તમારો અવાજ મને આવે છે કમ્પ્લીટ આવ્યો.
હા મને છે ને તમારો થોડો ધીમો અવાજ આવે છે પણ વાંધો નને આપડે ચર્ચા જાડી રાખીએ આપડન.
તો આગેળ આપડે ચર્ચા કરતા હતા કે આમ જોઈએ કે ઓટ્સને દૂધ સાથે અથવા ફલ સાથે ખાવામાં ત્યાં ખૂબ મેં જ સાંભળ્યું છે,
હ તમે તો સાચું જ સાંભળ્યું હશે ને. અને કેટલાક લોકો તો છે ને, કેવાય કે અંડા પણ ખાતા હોય છે ત્યાંના તો કારણ કે એજ એમની રૂટીન લાઈફ બની ગઈ છે કે સવારે ઉઠો અને કામમાં જાવ એટલે જે સૌથી ઈઝી રીતે બનેલું ખોરાક એ લોકો ત્યાં જમી લે કે આમ ખાઈ લે નાસ્તા તરીકે હલકું વસ્તુ હે ને
એકદમ એ તમારી એકદમ સાચી વાત છે ને જે લોકો શારીરિક કામ શક્તિ હોય તે બીજા પોષક ખોરાક પસંદ કરતા હો છે
નાસ્તા સાથે છે ને રસ અથવા દૂધ પણ લેવામાં આવે છે હો અ તો એવું પણ ઘણું સાંભળ્યું છે
એકદમ સાચું સાંભળ્યું છે મે તમે શું કે લોકો ચા કરતા એમાં કોફી બહ પીતા હોય
હા એટલે તો કેવા છે કે બારના દેશમાં છે ને કોફી નો ઉપયોગ ઘણા અને ઘણા માત્રમાં થાય છે
બિલકુલ અને ત્યાં તમે જોવ કે કેટલાક લોકો સવારે ગરમ પાણી પણ નામ પીધા હોય છે ઉઠીને સવાર સવારમાં
અને સવારનો ખોરાક છે ને શરીરને ઉર્જા પણ આપે છે
એકદમ સાચી વાત છેને સારા નસ્તાથી દિવસ એકદમ સારી રીતે શરૂુ થાય છે આપનો
બિલકુલ અને બપોરના ભોજનમાં છે ને ઘણી વસ્તુઓ પણ હોય છે,
અરે તે એકદમ સાચી વાત છે સદાળ ની જગ્યાએ ભોજન ન મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે
બિલકુલ એટ સલાડ તો એમનો છે ને આમ કેહેવાય ને કે મેન છે તેની અંદર ટામેટા કા કાકડી ગાજર અને બીજા શાક પણ હોય છે અને ત્યાંના લોકો છે ને વધાર પડતો એ છે ને સલાડ જ ખાતા હોય છે અને એમાંથી આમ કેવાયને ખુબજ પ્રોટીન અને બધું મળતું હોય છે, તેમના શરીર તંદુરસ્ત પણ રાખે છે,
એકદમ એકદમ સાચી વાત છે અને સલાળ એકદમ હેલ્ધી હોય છે, અને એમાં કેટલાક લોકો તો સૂપ પણ ત્યાં બઉ પીતા હોય છે, એવું સા
તો ગરામ હોય અને તે તો શરીર ને આમ રાહત મળે ત્યાંના લોકોને તો હો કારણ કે ત્યાં એટલો બધો બરફ પડતો હોય ને એટલે ત્યાં તો તમને ગરમ વસ્તુ મળે ને એટલે તમને તો જન્નત મળી જાય, એવું છે ત્યાં તો સાચું કોણ તો થાય કેમ હા કારણ કે છે ને, મારો એક હા બબ
વાત સાથે આમ ખાચા હોય છે, બધા
હા, બિલકુલ અને ત્યાં તો છે ને આ સૌથી પ્રસિદ્ધ કહેવાય ને તો પાસ્તા જે એટલા બધા ખાતા હોય છે ને લોકો ત્યાંના કે તેની વાત જ કઈક અલગ જ હોય છે
બિલકુલ બિલકુલ મેં પાસ્તાનું બહુ સાંભળ્યું છે ત્યાંનું અને પાસ્તા વિવિધ રીતે ત્યાં બનાવવામાં આવે છે એવું બી સાંભળ્યું છે બહુ અલગ અલગ જાાતના પાસ્તા હોય છે
કોઈ અને ત્યાંની તો મેન વાનગી તો રહી જ ગઈ કે ત્યાંના લોકોને છે ને સેન્ડવીચ આમ લોકપ્રિય કેવા ને એટલી બધી છે
બિલકુલ બિલકુલ સેન્ડવીચમાં પણ શાકભાજી અથવા બીજી વસ્તુ બહુ ત્યાં મૂકવામાં આવે છે
જે ખાવા અને એના માટે ખુબ જ આમ વપરાય છે ક્યાં કારણ કે છે ને ત્યાંના લોકો એટલા એમના કામમાં બી સિ હોય છે કે વર્ક ટુ હોમ હોય છેને એટલે એ એમની બાજુમાં છે ને આમ ફ્રૂટસ લઈને બેસી જાય તેથી એમનું મગજ પણ કામ કરે અને કામ કરવામાં પણ આમ મજા આવે
બિલકુલ બિલકુલ નહી તેમાં તમે જોઈ શકો કે સફરજન કેડા અને દ્રાક્ષ ઘણા લોકો ખાતા હોય છે
હા એમાં નાંરગી બોલવાનું રહી ગયુ એ તો ખુબ જ આમ પ્રસિદ્ધ છે ને
બિલકુલ બિલકુલ અને હાલમાં ગુ ના હ વિટામિન ત્યાં ખુબ જ હોય છે ફલો મા
એ તો અને કહેવાય છે કે ફળોમાં છે ને વિટામિન તો બહુ જ હોય છે પણ આપડે શાકભાજી છે ને એ તો રોજ લેવાની આમ સલાહ છે ને હું તો ત્યાંના લોકોને આપું હ કારણ કે એ ખાાવ ને તો જ તમારું શરીર આમ તંદુરસ્ત રહે આ બધું તો કેવાય એ બધું નાસ્ સસ્તા ટાઈપ છે પણ શાકભાજી છે ને મેન ખોરાક છે એ તો તમારે રોજ ખાવું જ જોઈએ
ખરેખર અને એમાં તમે જો કે રોટલી ગાજર અને વટાણા પણ વઘારે બહુ જોવા મળશે
ને બટાકાથી છેને આમ વિવિધ પ્રકારની આમ ડીસો પણ બનાવવામાં આવે છે
બિલકુલ બિલકુલ અને કેટલાક લોકો બટેડા ઉગાડી અને ત્યાં ખાતા હોય છે મે એમ સાંભળ્યું છે
બોલ અને ત્યાં ના લોકો તો છે ને આપ આપડે કેવો અહી સીટી બોડા દઈએ બટાકામાં એટલે આમ ઈ થઈ જાય પણ ત્યાં તો છે ને આમ ઓવનમાં છે ને બટાકા મુકવામાં આવે છે અને એવા જ બટાકા એ લોકો એની ઉપર બધું ચીઝ અને બધું આમ કેવાય ને કે ટામેટા ડુંગળી નાખીને અવાજ આમ ખઈ લે જામ ઓવનમાં મૂકીને આમ ગરમ ગરમ કાઢે અને એની ઉપર ઘી પછી આમ કેવાય કે લસણ નું આમ પેલું પાણી હોય અને એની ઉપર પછી હોય અને એ લોકો એજ આમ ખાતા અમે તો બહુ સાંભળ્યું છે આવું તો
એકદમ એકદમ મને ત્યાં તમે સાંભળ્યું હશે કે રોટલી જેવી વસ્તુ બઉ બ ઓછી વપરાતી હોય છે જેવી આપડે વધારે વપરાય અને ત્યાં બીજા અનાજ બોહ વપરાતા હોય છે
સમય જ નહી હતો ને રોટલી બનાવાનો કારણ કે ત્યાંના લોકો ન લાઈફ સાઈલ ફસ્ટાઈલ એમનું કલ્ચરલ કવાય ને કે બોહ જ આમ બિઝી છે તેથી છે ને તેમને ટાઈમ જ પૂરતો નથી મળતો એટલે તે કેહેવાય ને કે આમ સલાડ ખાય કે જંક ફૂડ ખાય સેન્ડવીચ ખાય વગેરે વગેરે ખાતા હોય છે પણ ત્યાં જ છે ને કેવાઈ ભાત છે ને આમ વધારે જ આમ મુકવામાં આવે છે એ ખાલી બની જાય ઈઝી રીતે આમ સીટી બોલાય દઈએ.
એકદમ એક સાચી વાત છે સાજીને ત્યાં તમે મકાન બી સાંભળ્યું હશે. કે મઈ માંથી પણ ઘણી વસ્તુઓ ત્યાં બનાવવામાં આવે છે.
એ કોઈ હ. તમે આમ સારી સારી વાતો તમે આજે મને કીધી ને અને ખુબ જ જાણવા મળ્યું કે બહારના દેશમાં શું અને શું ખવાય છે. મને ખુબ જ આનંદ થયો આજે તમારી જોડે વાત કરીને વિશે ચોક્કસ બીજી હોય આપ વાત કર શ વિષ
જરૂર જરૂર આપણે બીજા કોઈ વિષ કર આગળ વાત કરીશું.
હ.